હા બેન કેવા છો?
મજામાં છો તમે કેવાો છો?
હું પણ મજામાં છું. તો આજનો આપણો વિષય છે. પર્યાવરણ અને પ્રદૂષણ ઔદ્યોગિક પ્રદુષણ એ વર્તમાન સમયની સૌથી મોટી કટોકટી છે ઔદ્યોગિકરણ શહેરી કરણ અને માનવીય પ્રવૃત્તિઓને કારણે હવા પાણી અને જમીન પ્રદૂષિત થાય થઈ રહ્યા છે જેનાથી ગ્લોબલ વોર્મિંગ તેજાબી વરસાદ અને ઓછોન સ્તરમાં ગાબડા જેવી સમસ્યાઓ સર્જા જાય છે સ્વાસ્થ્ય ભવિષ્યની માટે વૃક્ષારોપણ પ્લાસ્ટિકનો અલ્પ ઉપયોગ અને ટકાઉ જીવન શૈલી અપનાવવી અનિવાર્ય છે તો તમને એના વિશે શું માનવાનું છે.
હા હવે તો આજ કલ પર્યાવરણ બચાવની વાત તો ખુબ જ થઈ રહી છે કારણ કે પર્યાવરણની સ્થિતિ દિવસે દિવસ ખરાબ બની રહી છે તમારા તમારા મત પ્ર પ્રમાણે પર્યાવરણ એટલે શું છે.
જો મારા મતને પ્રમાણે આપણી આસપાસનું પર્યાવરણ અને તેમાં રહેલી જીવન સૃષ્ટિ એજ પર્યાવરણ ન સાદું અને સ્વસ્થ રૂપ માની શકાય છે એટલે જીવન સૃષ્ટિ નિવસન તંત્ર પર માનવી દખલગીરીને કારણે ભારે દબાણ છે ખેતી અને પ્રદુષણના વિકાસને પ્રાકૃતિક પર્યાવરણને બદલી એના કારણે જેનાથી આપડી પર્યાવરણ લાગે કે બિચારી કેટલી બધી મુશ્કેલીમાં પડી હોય તેવું લાગે છે પર્યાવરણને આપણે જ બચાવી શકીએ છે પર્યાવરણને બચાવવું એ સરકાર ના હસ્તક નહી પણ એ આપ આપણા માણસોને હસ્તક છે જ્યારે આપણા જેવા માનવી આ વિચારી લે કે પર્યાવરણ એ ખાલી સરકારની જ સંપત્તિ નહીં પણ એ સંપત્તિ આપણી પણ છે ત્યારે આપણી પર્યાવરણ એ ખૂબ જ સુધરી શકે છે અને પર્યાવરણમાં કેટ આટલી બધી રાહત પણ મળી શકે છે.
બરાબર અને આપણે પર્યાવરણને જ બગાડી રહીએ છીએ કારણ કે સૌથી મોટું કારણ છે પ્રદૂષણ મારા મતે વધતી ઔદ્યોગિક અને વાહનોના વધતો ઉપયોગ અને ફેક્ટરી દરયોમાંથી નીકળતો ધુમાડો હવામાં ઝેર ફેલાય છે જેનાથી હવા હવામાં થી નીકળતો ધુમાડો પણ હવા પ્રદૂષિત કરે છે અને લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જેવી બીમારીઓ જેવી કે અસ્થમા પછી હૃદયની એવી જેવી ગંભીર બીમારીઓ ઉત્પન્ન થાય છે અને લોકો નદીઓમાં કચરો કેમિકલ નાખે છે. જેનાથી પાણી પીવા લાયક નથી રહેતું અને જેના કારણે બીમારીઓ ફેલાય છે અને અસ્વચ્છતા પણ નથી રહેતું તેમાંથી દુર્લભ બની રહ્યું છે જેના કારણે જમીનનું પ્રદૂષણ પણ ઓછુ ઓછું નથી અને પ્લાસ્ટિક અ જેના કારણે જમીન બગડી રહી છે.
પ્રદુષણ અને પ્લાસ્ટિક કચરાનું પ્રદુષણ એ આપણા પર્યાવરણને ખુબ જ વધારે એવું પ્રદુષિત કરી રહ્યું છે પર્યાવરણ અને પ્રદુષણ આ બે વચ્ચે ગાઢ સંબંધ છે કારણ કે જ્યારે વાત પર્યાવરણની કરવામાં આવે તો એની સાથે સાથે પ્રદુષણ પણ આવે છે એ તો માનવામાં જ આવે છે પર્યાવરણીય અસરો એ પણ ખૂબ જ વધારે એવી ખરાબ અસર આપણને પહોંચાડી રહી છે ગ્લોબલ વોર્મિંગ જનસ્તરમાં ગાબડું એ ખૂબ જ હાનિકારક બન્યું છે ગ્લોબલ વોર્મિંગ હિમ નદીઓ પીગડી રહી છે. ઘરમાં ગાબડું એટલે હાનિકારક રસાયણોના કારણે ઓજોન સ્તર ન શ જમીનને અટકાવે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે પુનઃ પ્રક્રિયા એટલે રિસાયકલિંગ કરવું જેમાં નકામા કાગળ કાચ અને પ્લાસ્ટિકને રિસાયકલ કરવાથી પ્રદૂષણ ઘટે છે જાગૃતિ આવે પર્યાવરણની જાગૃતિ અને સુરક્ષિત ભવિષ્યનીર પ્રથમ પગલું છે એમ માનવામાં આવે છે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ જાગૃતિથી જ મજબૂત બને છે પ્રકૃતિ સાથે સુમેળમાં જીવનનું એ સાચી સમજદારી છે. ચોક્કસ પર્યાવરણ અને પ્રદુષણ વિશે આપણને ઊંડાણ પૂર્વક ચર્ચા કરવું જરૂરી છે પ્રદુષણ માત્ર પ્રકૃતિને જ નહીં પણ આપણા સ્વાસ્થ્ય અને અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડે છે તો એના માટે આપણને જ પગલો લેવો જરૂરી છે ને
હા એ તો તારી વાત સાચી છે અને એક મહત્ત્વની વાત એ પણ છે વૃક્ષો કાપ વૃક્ષો કાપવાથી પણ પર્યાવરણ સંતુલન બગડે છે જેના કારણે ઓક્સિજન વૃક્ષો આપે છે અને પ્રદુષણ ઘટ ટાડે છે એટલે જ વધુમાં વધુ વૃક્ષો આવવું જોઈએ જેના કારણે પ્રદુષણનું પરિણામ ઓછું થાય છે અને પૃથ્વી તાપમાનમાં વધતું જાય છે જેથી હિમનદીઓ હિમનદીઓ પીગેણ છે. આ તો તમારી વાત સાચી છે પરંતુ હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે જેના કારણે અતિવૃ અતિવૃષ્ટિ તો ક્યારેક અવૃષ્ટિ થાય છે આ વધુ મહત્વની બેદરકારીનું પરિણામ છે. આજે જ આજે જ સમસ્યા ઉભી કરી રહી છે અને હવે તો પ્રશ્નો તો ઉકેલ શું છે સૌ પ્ર અ ધ ટાળવા માટે જાગૃતતા લાવવી જોઈએ અને પ્લાસ્ટિકનો ઓછામાં જોઈએ જેના કારણે પાણી તો જેના કારણે આપણે પાણી બચાવું જોઈએ અને પાણી એ તો આપણા જીવન છે જેના કારણે ઓછો વાહનો ઓછો ઉપયોગ કરવો જેથી હવામાં પ્રદુષણ ઓછું થાય છે તમારું શું વિચાર છે આમાં
સ્ળના વિવિધ પાસાઓ છે જેમકે જે સ્વાસ્થ્ય પર અસર કરે છે ધ્વનિ નુ પ્રદૂષણ કરે છે જમીનનું પ્રદૂષણ કરે છે કિરણોત્સર્ગી પ્રદુષણ કરે છે એટલે રિએક્ટિવ વાનું પ્રુણ રગ જોખમ વધ છેિત પાણીથી ટાઈફોડ અને કોલેરા જેવા રોગો થાય છે જે આપણા સ્વાસ્થ્ય પર ખુ ખરાબ અસર કરે છે ધવ પ્રદુષણ એ વાહનોના હોર્ન અને લાઉડ સ્પીકર ના અવાજથી માનસિક તણાવ બ્લડ પ્રેશર અને સાંભળવાની શક્તિ ઓછી થવાની સમસ્યાઓ થાય છે જમીનનું પ્રદૂષણ એ ખેતીમાં રાસાયણ ખાતરો અને જંતુનાશક ઓનો વધુ પડતો ઉપયોગ જમીનીદુતા ઘટાડે છે અને ઝેરી તત્વો ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છેરગ પ્રદૂષણ એટલે પરમાણુ વિસ્ફોટ અને રેડિએક્ટિવ કછરો એ પર્યાવરણમાં હજારો કિલોમીટર સુધી ફેલાઈને પ્રાણીઓને અને વનસ્પતિઓ ન આયુષ્ય ઘટાડે છે જેનાથી વૃક્ષો અને પ્રાણીઓનું અસ્તિત્વ ઘટે છે અને તેઓ મૃત્યુના કર દીપ જાય છે આ પ્રદુષણ એ માત્ર આપણા જેવા વ્યક્તિઓ અને માણસોને નહીં પરંતુ વૃક્ષો છોડો અને અ જાનવરો અને પ્રાણીઓને પણ ખુબ જવી મુશ્કેલી તેમના નિવારણના કેટલા પાસાઓ છે શું તમને એના વિશે કઈ ખબર છે
હા હા પરંતુ આપણે જ જો એકલા એકલા એકલા એકલા સંઘર્ષ કરીએ તો નહીં ચાલશે સરકાર પણ આપણે મદદ કરવી જોઈએ જો વ્યક્તિ નાનો પ્રયાસ કરે તો મોટો ફેરફાર આવી શકાય છે એક વ્યક્તિ એક પગલું ખુબ મહત્વનું હોય છે આપણા દૈનિક જીવનમાં શું કરી શકીએ છીએ વીજળી બચાવી શકીએ પાણી બચાવી શકીએ છે એ કચરો ના ફેકવો જોઈએ અને આસપાસ સ્વચ્છ રાખવી જોઈએ જેના કારણે સ્વચ્છતા અને પર્યાવરણ બંને જોડાયેલું હોય છે અને આજે જાગૃતિ નહીં જોઈએ તો ભવિષ્ય ષ અંધકારમાં બની જાય છે આવતાં ભવિષ્યની જીવન ની પેઢીઓ ખૂબ જ જવાબદાર બનશે જેના કારણે તેના જીવન ખૂબ જ ખરાબ પરિસ્થિતિ નીકળશે જેથી આરોગ્ય પર તેનો ખુબ જ અસરકારક થાય શ્વાસમાં લેવામાં તકલીફ થશે બહાર ચાલવાનું પણ નિભાવશે જેથી તેમના જીવન દુષ્કળ બની જાય છે અને તેમનું જીવવામાં પણ સરસ નહી લાગશે તમારો એના ઉપર શું વિચાર છે
હા નિવારણ નિવારણ મહત્વના ઉપાયો કરવા જરૂરી છે ઉઊર્જાનો બચત કરવો જાહેર પરિવહનનો બને તેલોો ઉપયોગ કરવો કચરો વ્યવસ્થાપન કરવું અને જેટ પણ નિયમ બનાવવામાં આવે છે એ બધા જ નિયમોનું પાલન કરવું કે જેનાથી પ્રદુષણને અટકાવી શકાય છે અને પર્યાવરણને જેટલું બને તેટલું સારું બનાવી શકાય છે આ થયા પર્યાવરણ અને પ્રદુષણ ના કેટલાક બાબતો અને જો તમને આના સિવાય કોઈ અજીબ બાબત વિશે ચર્ચા કરવાનું હોય તો તમે મને બે જીજ ક ફોન કરી શકો છો
ઓકે બહેન ઓકે તમારું ખૂબ ખૂબ આભાર